હું કે?
હું કરે?
બસ કઈ નઈ આ નર્સરીમાં જવાની છે આજે તો બધા ફૂલ છોડ અને બધા વૃક્ષને એ બધા લેવા હારું, લીમડોને એવું બધું લેવા હારું
ક્યારે જવાની તો?
હજુ તો વાર છે હજુ પણ કલાકમાં નીકળવાના છે આવાની કે તું.
અમે આવવાની છે એમ કરીને તને જો જવા ન તો.
એજજ મેં કરું. હા કામ બધું પટી ગયું મે કર્યું કે. વૃક્ષને પેલા બધા વાવું તો એમ વધારે એરય તક લીમ. એ બધું ઘેર બાજુ રોપી મૂકું તો ઓક્સિજન નેવું. બધું સારું મળે એમ કરીને એમ. હું ગીતુ આવાની.
હા આવવાની ને. હ કયા કયા છોડ લઉં હું. આપડે લીમડો છે આંબો ચીકી. એ બધા નાલા નાલા છોડ બી લ હું.
હા એજ એ બધું લઈ આવ હ એમ.
હા.
આજે જો નઈ આજે પેલું હું કઈ પર્યાવરણ બી એટલું બહ સારું શુદ્ધ હવા જેવી. નિ મળળ એમ બી. કેટલું બધું તકલીફ પડે એમ તો વૃક્ષની વહીવા ર ઓક્સિજન બી હાલું મળે. આપને.
બીજું ને આ વરસાદ બે હમણા હતો ને કેટલા દિવસ થી આવું આવું કરીને આવતા બી નથી એના લીધે તો. વરસાદને પેલો અસર થાયજુ કઈ બી આપડે. ટાઈમ પર તો નથી જ થતું હોય પણ શિયાળો બી ગમે ત્યારે આવે ઉનાળા ગમે ત્યારે વળ. ર બી ગમે ત્યારે.
હા એજને બરાબર વરષ. ચટબીની આવે પછી એને લીધે આ. બરાબર ખેતીમાં પેલું થાય બી નહીં અમારા બાજુ તો. કુવા છે એટલે વાંધો નને એટલે પાણી મૂકી જવાય તમારા બાજુ કેવું છે પાણી ન.
પાણી તો અમારા ઘર બાાજુ જો ને એકદમ અછત પડે બધા ને. અમારો ટેન્કર આવે ને તેમાંથી બધા લાઈન માં ઉપડ. ને પછી પાણી ભરે પછી પાણી ના હજુ તો એટલા બધા આ કે લોકો લડાય ને એ. ું કરે એ પછી તો. ટેન્કર વાળો બી ભાગી જાય બધા તો પાણી ભરવાનું બી રહી જાય.
એવું થાય એવું થાય. કેમ પાણી તમારું હજુ કુવા નં મળે કુવાને એવું નહી મળે.
નિનીમ લયકું હો અને એવું તો બધું પાણી એવું ના આવે એટલે હુંકાઈ જાય. હ.
અમારા બાજુ તો સારું છે કુવો છે એટલે ત્યાંથી ખેતર ને પાણી મૂક્યા કરીએ ખેતરમાં અ. હમણા આ વખતે શાકભાજી ગલી છે બધી એટલે ત્યાં થોડું થોડું પાયા કરીએ મેમે.
હા તે. પાણી એટલા જ બધું થાય વાસણ કપડા રસો એને બધું જ આપણેે જોવાનું પાણી. એટ જ આપણાથી બધું કામ થાય એટલા જ ની ઘરે બધા અરી ઘરે ઘરે જ છે બધા. બેલા પાણી વગર તો કઈ જ નહી થાય એટલે.
એજ ને પાણીનોો બગાડ નહી કરવાો જોઈએ એમ તો હું કેઈ.
તો તો બધા હવે પાણીની કિંમત ખબર પડે કે પાણી નહી હય ત્યારે. કે પાણી ના આપણેે બગાર ની કરેલા તો હાડુપતે.
હમ તેજ નઈ કેટલી તકલીફ થઈ પેલા આપડે પાણી આપડે ઘેરે હોય તો આપડે. ઓ એમું. વધારે પેલું એને વેસ્ટ કરીએે પાણી ને જયારે પાણી નની હોય ત્યારે ખબર પડે હે કે પાણી ની કિંમત. મમાં પણ નને.
હા તેજ નહી એટલે પાણી તો હવે. તારી ઘેરે બી બહ કુવ છે, એમ કે બ તું બી પાણી બહુ નહી બગાડતી હવે ખબર પડી પાણી. એની અત્યારે ખબર પડે એટલે હવે જંતુ હવે પપ્પા ને કેતી છે હવે કઈ પાણી ન હજુ કઈ કરો એમ કરીને.
એજ ને.
પાણી એતા જ બધું થાય એટલે પછી બધા નવા નવી બાકી છે રસ તોય બનાવાની બાકી. પછી બિસ્લાડી પાણી આવે તેનાથી રસોઈને એવું બનાવીએે પેલું ટેન્કર આવે તે તો ખાલી વાસણને એવુંજ થઈ, રહી કપડાંને એવું ધોવાનું આમેજ રહી જાય.
એવું જ થાય, અમારા બાજુ ને પાછા કુવો બી છે ને અમારી બાજુ તોવું કે પેલી એક તાકી બનાવે છે એટલે ત્યાં પેલું પાણી ભરાઈ જાય, એટલે નડ બી છે અમારે ઘેરે તો એટલે બહુ એટલી પછી અછત ની પડી જાય અમાર તા પાણી ની તો.
હા. ના એટલે આપડે મેં કીધું ઝારવા બી લઈ આવું મેં કું એમને પછી વરસાદ આવે ત્યારે કેટલું બધું ધોવાણ થઈ જાય આપેલું માટીનું બધું ગમે ટેમ બધા આવે વરસાદ બી ની આવે.
એવું થાય એવું થાય એજ
હ
જાળવા રોપે તો વ વરસાદ આવે અને જોની આજે પ્રદુષણ બી કેટલા બધા લોકો બળા કેટલા માંદા પડે.
પેલા ગાડી ટકલી બધી તું ઉમરા કડે પછી તે કેમિકલ વાળી કંપ માંથી બધું પાણી પ્રદુષણ થાય કેટલું બધું થાય.
તે તેનાથી નડી પ્રદુષિત થઈ જાય કોઈ વાર પછી કોઈ વાર પેલો જે ધુમાડા નીકળેતી હવામાં ભીળવાય તો કેટલા લોકો માંડા પડે કોઈ કોઈ વાર એવું બધું થાય હું કેય?
હ તો બહુ માંડા પડે હમણાં અમારા, વચ્ચે મેં હાઈવે બાજુ ગેલી એટ એટલો બધો હવામાં ધુમારો જાય તો કેટલું બધું કેમિકલ વાળું બધું પાણી ને બધું તો બધા તો મોરું બાંધીને જાય ત્યારે
એજ એજ નહી પછી બહ હારું બી કે હારું બી નઈ કેવાય પે પ્રદુષિત થવા હોય તો પછી આપડે જ માંદા પડી જવું થાય એટલે જરાક વાતાવરણ બી સારું એવુંમાં પછી રહ્યો પડે ને બહાર બી કશે ની નીકળે એવું થાય એવુંમાં તો.
એ હવામાં કેટલું બધું પ્રદુષણ થઈ જાય, ધુમારા
હમ્મ એજ એજ ને. ને અમારા બાજુ તો હારું એમ. પેલું કચરા વાળું ને એવું બધું હોય અમાર બાજુ તો ગટર ની ને એવી સુવિધા કરલી એટલે બું હરખું પાણી ને એવું નીકળી જાય, તો તમારી બાજુ એક છે કે નહી મળે?
કાકી આવે. તે બધું શેરી માંથી બને કચરો વાળી લે જાય પછી એ કચરાને પછી તે ખા તર બનાવે અને પછી તે વેચી કાઢે અમારા ઘર બાજુ એટલે. તે પાછું અમને પૈસા કામ આવી જાય બધાના ગામ વાળા લોકોને.
તમાર બાજુ તો શાકભાજી ને ઉભો કરે ને પાછા.
હા શાકભાજી તો બહુ જ.
પણ પાણી જ ની હોય તો પાણી જ નહી હોય ત્યારે તકલીફ પડી ગઈ કે હમણાં.
હા અત્યારે વધારે તકલીફ પડે છે, વરસાદ આવું કે નહી આવું આવું કે નઈ આવું એમ કર બધા ભાત રોપવાના ટબી પછી એમે જ રહી જાય તોડું તો બધું હુકાઈ જાય એવું થઇ જાય ત્યારે.
હમ અમા એજ ને એજ ને અમારે બી એવું થાય પણ અમે તો કઈ નઈ અમે તો વિચાતું જ લાવીએ દર વખતે ખાવાનું એટલે વાંધો ન એમ અમારે તો.
હ પણ અમારા ખેત પર બહ ુંટકે નહી એટલે હવે પછી. તળું ને ભાત ને બધું લખીને પછી રોપી ખાઈએ. હવે વરસાદ આવે તાર વાર છૂટા છે.
એજ એજ અમારે બી બે ખેટર છે. તેમાં વિજય્યું છે એમ એટલે એમ તો જ રોપવાના છે વિજેતું દર વખતે પણ પછી આ વખતે વિચાર્યું ચાલ આ વખતે રોપ જોએ આપડે એમ કેવું થાય. કેવું એમ કરી એમ એવું વિચારતાશે અમે.
તે એક બાજુ તો વેચાઈ બી જાય એક બાજુ તે ખાવા બી કામ આવી જાય. ઘેર ન ભાત એટલે રૂપી મૂકીએ હમણાં મજૂર બી મળવાની કરે બાદરૂમ
એજ ને મજૂર ભી કેટલા મોઘા મજૂર ભી કેટલા મોઘા
હ પાછું એ લોકોને હજુ જમવાનું બનાવવાનું ને બધું જ કરવાનું પૈ હ પાછ બસો ત્રણસો રૂપિયા લઈ જાય.
હમ એજ નહી કેટલું મોંઘવું આજે બધું મોંઘવારી વડીી ગઈ એટલે બધું ઘરનું કર્યા એટલું સારું એમ થાય હું પ
હું કે બડાા ઘેરના હારા છે ને શું કર બધા
હા બધા હડા છે તમારી ઘરે.
બધા સારા મમ્મી લોકો બજાર ગયેલા છે પછી. મે જમવાનું બનાવું પણ વિચારું બનાવું હું એમ વિચારું હારા.
હા થાય એટલે પછી મમ્મી આવે એટલે મને કે રસોઈ બનાવ રોટલી બનાવ. શાક બનાવ ને બધું. બનાવ બનાવ પાપડ હેને બધું એમ તો હા પપ્પા હોય એટલે ફાલૂદો કાતો ફૂટ સલાદ ને એવુ કઈ લયા હોય એટલે ખાવાની મજા આઈ જાય મારી બેન તો મને થોડુંક આપે ને એટલે ઘરને લઈને નાહી જાય
હમ એજ. મારા પપ્પા બી હાજે આવે કોઈ વાર તો લઈ આવે ઠંડુ ઠંડુ ફ્રીજમાં મૂકું પછી જમી ને હાંજે મસ્ત સસ્તા ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે કે
હા એટલે તો મને શરદીઓ થઇ ગઈ છે પછી હવે હાંજે પપ્પા આવેત્યારે દવાખાને જાય પછી શરદીને દવાને બધું લઈ આવું.
હા લેવા જ પડે ને! કે નાલી બેન પછી સ્કૂલ માં ગેલી હ કે કેટલા વાગે આવે એ? હલો
કી નહી કરે કેમ કે ખીજવાય એને મારેને જોર માં બોલે એટલે તો રડાઈ જ જાય મારી બેન એટલે હવાર ઉઠે તેવી સવારે ઉઠે તેવી રડવા જ લાગી જાય.
નલ્લા કે એની એટલે એવું જ.
હમ હમ
હવેરે વેલી જટી હ કે પછી? મારો ભાઈ ભી નલ્લો ભાઈ ભી એટલો મસ્તી કરે એટલો મસ્તી કરે લેસનજની કરે લેસનજની કરે! રોજના આવે બસ બેગ મેગ આવ્યો એટલે બેગ નાખી દેહે પછી બ આશ્રમમાં જ નીકળી પડે કઈ લેસન કરે ન જરા કરે નહી સમજે જ ની વાત મેમ એવું કરે
હ અને મા બેન અને પછી રમવામા લાગી જાય હ આગભાજી તોરવા જ હે પછી ટાડો માંથી કેક બનાવો હે એવું કરે.
હ એજ. ના આપડે બિ નલ્લા હતા, ત્યારે એવા જ હતા અપડી બી નલ્લા હતા, ત્યારે હમ હમ, એજ તો મેં, તને લેવા આવું તું તૈયાર થઈ, રેજ આપડે પછી જઈએ નર્સરી માંથી બધું, હં કે?
હા, એક પાછું ટેમ્પો બી કરવા પડ કેમ કે આપડે વધારે લાવવાનું છે, એટલે એના બી પૈસા પછી, આપડેા બને જના વેચી લેવુ.
હા, એજ એજ. કઈ નઈ બીજું બધું જોુ હું નર્સરીમાં હુ હુ હારુ છ, એટલી બધું તે પ્રમાણે લઈ, આવ હું આપડે હે ને
હ ગુલાબના ફૂલ, ને બધો હમણાં કાકડી ના બી
તે બધું લઈએ હુ, તુ તૈયાર જે મેં લેવા આવું પછી તને હેને?
સારુ સારુ ચાલ, ચાલ હા.